અવાજ રહ્યો છે? હલો
હા આવી રહ્યો છે તમને મ
હા હલો.
હા હા બોલો અવાજ આવી રહ્યો છે.
હા હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
એકદમ મજામાં કેવ ચાલે બધું તબિયત પાણી ને બધું સારું?
બસ સારું અમારે તો વેકેશન ચાલે છે તો અમારે કેવુ ચાલે છે?
બસ અમારે જસ્ટ બે દિવસ પહેલા જ એક્ઝામ પતી અમારી કોલેજમાં તો એટલી એક્ઝામ્સ હોય છે ને કે ના પૂછો!
ઓહો આટલું લેટ? તમારે હજુ સુધી એક્ઝામ ચાલી રહી છે?
હા થોડી અમારે કોલેજ લેટ ચાલુ થઈતી એટલે અમારે એક્ઝામ્ થોડું લેટ થઈ ગયું એમાં.
અચ્છા બરાબર બરાબર! તો હવે કંઈક ઘરે જ રહેવાનો પ્લાન છે કે કંઈ જવાનો બી પ્લાન છે બહાર?
ના હવે આમ મગજ થોડું ફ્રેશ કરવા માટે જવું તો પડશે જ ટ્રીપ પર જવાના જ છે અમે ટૂક સમયમાં એટલે તમારે કેમનું છે?
બસ અમે બી બહુ જ હવે કંઈક પ્લાન બનાવીએ છીએ કે કંઈક જઈએ આઉટ ઓફ કન્ટ્રી આઉટ ઓફ ગુજરાત અને કંઈક ફરીએ કેમ કે ઘરે ને ઘરે બોર થઈ જવાય છે
હા એજ ને આખો દિવસ મતલબ આટલા મહિના આપડણે રજાઓ વગર કામ કરતા હોઈએ ને એ બધું એટલે આમ કેવ મગજને થોડી શાંતિ જોઈએ એટલે ફરવું જ પડે આપડે બધાએ જવું જોઈએ
થઈ જવાય કે તમે જ્યાં જોઈએ ત્યાં ખાલી કામ જો બહાર જઈએ તો કંઈક માઇન્ડ સારું રહે અને કંઈક મજા આવે ફરવાની પણ
એજ એજ તમારો ક્યાં જવાનું પ્લાન છે
બસ મારે હવે મારે તો જવું છે જમ્મુ કશ્મીર મને જમ્મુ કાશ્મીર જવાનું બહુ જ મતલબ એ છે કે નહીં તો પછી લદ્દાખ જવાનું મને બહુ ઈચ્છા છે
કેમ એવું
મને છે ને જમ્મુ કાશ્મીર જેમ કે પહાડોને એવી બધી નેચરલ જગ્યા બહુ ગમે છે અને લદ્દાખમાં બી એવું જ છે ને કે પહાડોને બધું તો મને ત્યાં જવું છે ત્યાંનો એડવેન્ચર્સ કરવા છે
હા એ ચ તો આમ કંઈક અલગ જ છે બરફ પડતો હોય છે ને આખું આમ નેચર આખું ત્યાંનું વાતાવરણ જ અલગ ત્યાં જઈએ તો આપણે કાશ્મીરને તો પાછું અ સ્વર્ગ પણ કહેવામાં આવે છે ને
હા સાચી વાત છે કદી મેં તો રિયલમાં બરફ જોયો જ નથી પડતા તો મારી તો બહુ ઈચ્છા છે કે હું ત્યાં જાઉં અને ત્યાંની મજા માણું
બિલકુલ મારી પણ ઈચ્છા છે
ક્યારે થાય છે ખબર નહીં પણ હા જવું જરૂર છે કે ત્યાંનું જઈને જોવું છે કે કેવું હોય છે વાતાવરણને ત્યાંની મજા લેવી છે
હા અને તમે ફ્રેન્ડસ જોડ જવાના કે પછી ફેમિલી જોડે
હા મારી ઈચ્છા તો ફ્રેન્ડ સૂર જોવાની છે
તો મને કજો હું પણ આવીશ
હા ચોક્કસ ચોક્કસ વન ડે ટ્રીપ બ બહુ જલ્દી અમે પ્લાન કરી રહ્યા છે કે ગુજરાતમાં માઉન્ટ આબુ છે યા અતાપી છે ત્યાં જવાનું
હા એ જ એ પણ બહુ મસ્ત જગ્યા છે અમે બે મહિના પહેલા જતાપી ગયા ત એટલું મજા આઈ ગઈ હતી ને ત્યાં એટલા બધા આમ રાઈડસ છે ને બધું જ તમને એક જગ્યા મળી છે બહુ જ સુંદર જગ્યા છે
હા મે સાં પડ્યું છે અને ફોનમાં જોયું છે ખરી પણ હું કદી ગઈ નહોતી એટલે મારી બહુ ઈચ્છા છે કે ત્યાં જઉં અને ત્યાં જઈને જોઉું કે કેવું છે ત્યાંનું રીલ્સમાં અને બધામાં બહુ જોયું છે કે ત્યાં બહુ ખૂબ મજા આવતી હોય છે
હા એજ હું પણ અમે પણ જવાનો પ્લાન કરીએ છ છેએ પણ હું રીલ્સ ને એ બધામાં સર્ચ તો કરી રહી છું કે કઈ જગ્યાએ કયા ઋતુમાં જવાય ને એ બધું અત્યારે તો મારી ઈચ્છા ચોમાસામાં છે ને મુંબઈમાં માથેરાન નહી આવેલું હિલ્સ સેશન ત્યાં જવાની છે અમે જોઈએ છે બહ જ રીલ આવે છે મારા માં તો એટલે મને બહુ ઈચ્છા થાય છે ત્યાં જવાનું
ચોમાસામાં હિલ સ્ટેશન પર જવાની ખૂબ મજા આવે કેમ કે જ્યારે વરસાદ પડે ત્યાંનું વાતાવરણ આખું ચેન્જ જ થઈ જતું હોય છે અને બહુ સ્વર્ગ જેવી તમને ત્યાંની અનુભૂતિ થાય
બિલકુલ એટલી સરસ આમ બધી જગ્યાઓ છે કે નહી આપડા ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં જ જોઈ લઈએ તો આપડે આમ આખું વરસ ફરી ને તોય ઓછું પડે એટલી બધી ફરવાની જગ્યાઓ છે
હા સાચી જ વાત છે હા તમારી જે અને ખાલી એવું ને હિલ સ્ટેશન સાથે સાથે તીર્થધામો પણ એટલા જ બધા અહીંયા ગુજરાતમાં છે કે તમને ત્યાં બી ફરવાની ખૂબ મજા આવતી હોય છે દ્વારકા છે સોમનાથ છે ત્યાં વધે બી ખૂબ બહુ મજા આવેું છે અંબાજી છે અને અત્યારે ચોમાસામાં તો પાવાગઢમાં જોવાની ખૂબ મજા આવે
હા એજ પાવાગઢમાં જવાની તો મને પણ ઈચ્છા છે કે આ વખત પાવાગઢ પણ જઈએ કારણ કે ત્યાં પણ આમ એકદમ માતાજી મસ્ત આમ ડુંગર પર બેઠા છે એમની દર્શન કરવાની ઉત્સુકતા મતલબ બહુ છે મને કેમ જવું એમને દર્શન કરવાનું એવું બધું
હા જય જજ જજ ચોક્કસ અને ચોમા સાની ઋતુ ચાલી રહી છે તો તો અવશ્ય જજો, તો તમને સૌથી વધારે મજા આવશે.
હા એજ અને સાથે સાથે મને તો આમ છે ને આ બહાર જવાની પણ ઈચ્છા છે કે આમ ઈન્ડિયા ની બહાર પણ ફરવા જવું, કાઇકે એટલી બધી જગ્યા છે બધે કે ને પૂછો મારી ઈચ્છા તો છે ને ડિઝનીલેન્ડ જવાની છે, ત્યાં આગળી એટલા બધા આમ કાર્ટૂન્સ કેરેક્ટર્સ ને એનું છે, બઉ જ મસ્ત છે.
હા સાચી વાત છે ત્યાં તો નાનપણથી આપણે જોતા આયા છે કે ત્યાં કેટલું બધું સારું હોય છે.
બિલકુલ એજ, બહુ જ મ ઝા આવી જાય હ ફરવાની તો વાત જ ના કરો.
હા સાચી વાત છે, જોડે જોડે પેરિસ અને લંડન કન્ટ્રીઝમાં બી ખુબ સરસ આવતું હોય છે, સ્વિઝરલેન્ડ સૌથી વધારે લોકો જાય છે, બાલી વધારે જાય છે. ત્યા જતા હોય છે અત્યારે તો.
એજ, અત્યારે તો એટલો બધો ક્રેઝ વધી ગ્યો છે ને કે બાહર ફરવા જવાનું લોકો આપડા આમ મતલબ જે ભારતના જે સ્થળો છે એને તો આમ પરંપરા ભૂલતા જ જાય છે ફરવાની કે અમને તો એવું જ છે અમુક લોકોને તો કે અહીયા કઈ ફરવાનું જ ન થી પણ સૌથી વધુ હું તો માનું છું ન તો આપણા ભારતમાં ફરવાની જગ્યાઓ છે.
હા સો ટકા સાચી વાત છે અને હવે તો અ ભારત સરકારે તો મોલ્ડીઝ કરીને એક બીચ બનાવ્યો છે, એવું જ લાગે કે તમે વિદેશમાં કંઈક ફરી રહ્યા છો, ત્યાંની વ ત્યાંનું વસ્તુ જેવું બનાવી દીધું છે કે તમને એવું લાગે જ્યારે તમે વિદેશમાં છો.
હા મારી એક ફ્રેન્ડ ગઈ હતી ને તો એણે મને કીધું તું, કે એટલો મસ્ત મતલબ આમ છેને બીચ બહુ જ મજા આવી જાય અને ત્યાં એટલું બધું જોવાનું છે કે તમે પૂછશો જ નહીં ત્યાં પણ એટલું સરસ આપડા ભારત સરકારે કર્યું છે.
હા અને એવું જ લાગે કે બહાર તમને વિદેશમાં જવાની જરૂરત ના પડે લોકો ત્યાં જ બહુ સારી રીતે એન્જોય કરી શકે.
હ, હું તો એવું માનું કે આપડણે અહિયાં જ ફરીયએ તો આપણા મતલબ દેશને જ ફાયદો થાય જેમ કે આપણે ફરવા જઈએ છે, તો આપણે હોટલ્સ બુક કરીએ, પછી બાર જમવા જઈએ અલગ અલગ વસ્તુઓ, નાની મોટી વસ્તુઓ ખરીદીએ, તો ત્યાંથી જે સ્થાનિક જે તેના મતલબ જે વેપારીઓ હોય, નાના મોટા દુકાનદારો હોય એ બધાને ફાયદો થાય સાથે સાથે આપણા આમ ભારત દેશને પણ ફાયદો થાય, એટલે હું તો એવું માનું કે આપણે અઇયા ભારતમાં જ ફરવું જોઈએ વધારે તો.
હ સાચી વાત છે કે આપણે બહાર જઈએ તો બહારના કન્ટ્રીને વધારે ફાયદો કરતા આપણે આપણા જ ભારત દેશને વધારે ફાયદો કરાવે તો સારી વાત છે.
હ એ જ ને આપણા ભારત દેશને કરાવીએ તો વધારે આપણા માટે જ સારું રેહશે.
હા સાચી વાત છે, આપણા જ ભારતના લોકોને સારું એવી એમની જીવન જરૂરિયાતનું વસ્તુ પૂરું થઈ શકે.
હ મારે તો આમ છે ને પેલું નઈ કેહેતા પેરાલાઈડિંગને પછી બાઈક પર મતલબ બાઈકની આવેને શું કેહેવાય મને યાદ નથી, એમાં પણ આમ ફરવાની બહુ જ ઈચ્છા છે કે એવા બધા એડવેન્ચર હું કરુ આપડે છે ને એમ આમ પહાડી વિસ્તારમાં જઈએ ને ત્યાં આવું બધું બઉ થાય પેરાગ્લાઈડિંગ ને પછી બધું અલગ અલગ બધી એક્ટિવિટીઝ હોય છે, બંજિંગ જમ્પિંગ ને એ બધું મને આમ બહુ જ ઈચ્છા છે કે ત્યાં કરું અને પહાડી વિસ્તારમાં જ આ બધું વધારે હોય છે આપડે જોઈએ તો.
ત્યાં જ વધુ વધુ જોવા મળતો હોય છે, અને યાં ત્યાં એકદમ પૂરી સેફ્ટીની સાથે તમને એ બધું એડવેન્ચર કરાવવામાં આવતા હોય છે તો જ તમને જે ડર હોય એ બી નીકળી જાય અને તમે બહુ કોન્ફિડન્સથી એ બહુ સારી રીતે કરી શકો.
હા એ જ આપણને આમ કોન્ફિડન્સ આવી જાય આમ એ બધું આમ કરીએ ને એવી બધી એડવેન્ચર વાળું ને એ બધું તો.
ખૂબ મજા આવે, એટલે કોઈ બી જગ્યાએ જાઓ તો ખૂબ મજા આવે તમને ફરવાની.
હમ્મ, અને તમને આમ કોઈ એવો કિસ્સો યાદ છે કે તમ ફરવા ગયા હોય ને કઈ થયું હોય એમ?
ના એવો તો કિસ્સો કઈ બન્યો નથી, પણ હા મને સૌથી વધારે હું તીર્થધામોમાં વધારે કરતી હોઉં છું. તો મરી જોડે એવો કિસ્સો ની બન્યો. પણ મને સૌથી વધારે તીર્થતામ જવાનુ બો ગમે.
મારી જોડ તો એક વખત સુ થયેલું, કે અમારે જવાનું હતું એક જગ્યાએ ફરવા અને ટ્રેનથી જવાનું હતું. તો અમે ઘરેથી નીકળ્યા ટાઈમે જ પણ અમા રે તો છે ને અ રિક્ષામાં ગયલા તો પંચર પડી ગયું રસ્તામાં. તને સવાર નો વેહલા ટાઈમ હતો એટલે કોઈ હોય પણ નહી રસ્તામાં તો કે બીજી રિક્ક્ષા કરીને કે આમ જતા રહીએ.
હા હા સાચી વાત
તો પછી અ અમે તો ગયા ગમે તેમ પંચર સરખું કરાઈને પહોંચી ગયા રેલવે સ્ટેશન પણ પછી ખબર પડી કે ટ્રેન જ ઘતી રહી અમારી તો પછી હા એજ ને પછી દિવસે ટ્રેનની ફરી બુકિંગ કરી અને ફરી જવું પડેલું એટલું આમ એ થયેલું ને કે શું કરવાનું
હા એ પછી કંટાળ આવે કે તમે જે કઈક જગ્યા નક્કી કરવાનો બહુ મસ્ત પ્લાન બનાવ બધી તૈયારી કરે છે એટલે આવું થઇ જાય
એ જાને પછી ગયા ત્યારે પણ એવું જ હતું કે બહુ જ વરસાદ પડેલો પછી આમ અમુક અમુક જગ્યાએ તો ખબર પહાડો પરર જવા ના દે બહું વરસાદ હોય તો તો પછી બહું ફરયું પણ નતું અમારાથી તો એટલે એ ટ્રીપ તો યાદગાર રહી ગઈ હતી અમને
સારું ચલો મને ખુબ મજા જઈ તમારી જોડે વાત કરીને
મને પણ હા
તો વાત કરીશું
ઓ બાય ટેક કેર